અરેી અરે ગીતા કેમ છે ઘણા સમય પછી ફોન કર્યો તારા પેલા લાલી ગાય ના શું સમાચાર છે.
બસ મજામાં છું. મારી તો લલી ગાય તો હવે એકદમ મજામાં છે. હમણાં તો એક નાનું વાંછણું આપે આપ્યું છે પણ આખું ઘર પાછળ પાગલ છે એ અમારે આખો દિવસ એની સંભાળમાં જ જાય છે.
સાચું કવ તો મને તારીઈ ઈર્ષા આવે છે શહેરમાં તો ફ્લેટમાં રહીયએ એટલે માંડ એકાદ કૂતરો કે બિલાડી પાડી શકાય તારા જેવું ખુલ્લું આંગણું અને ગાય ભેંસ નો સાથ ક્યાંથી મળે
હા એ તો છે પણ જવાબદારી પણ એટલી જ હોય છે છી સવારે પાંચ વાગે ઉઠો પછી ઘાસ નાખું ગમણ સાફ કરવું અને પછી ધો ધોવા બેસવું પણ આ તો જયારે એ વાલ. આપણો હાથ ચાટે છે ને ત્યારે બધો થાક ઉતરી જાય છે ખબર છે તને. ગાય તો સાક્ષ સાાત લક્ષ. લક્ષ્મી નો અવતાર છે.
ચોક્કસ અને ગીતા શુદ્ધ દૂધ અને ઘીનો જે સ્વાદ તમને મળે છે ને એ તો અમૂલ્ય છે અહીં અમે પેકેટનું દૂધ પીએ છે જેમાં પેલી મીઠશ જ નથી હોતી ખેતીમાં પણ બળદ. કેટલા ઉપયોગી થાય છે ને.
હમ હવે તો ટેક્ટર આવી ગયા છે ને પણ. હજુ ઘણા નાના. કામોમાં બળદની જ જરૂર પડે છે. અને હા ખાતર માટે છાણ પર. એટલું જ જરૂરી છે. અમે તો ઘરે જ જેૈવીિક. ખાતર બનાવીએ છીઍ તારે તારા ઘરે પેલો સ્નાવ કુતરો કેમ. કરે છે. બરાબર.
હા સ્નોવી તો અમારો. ફેમિલી મેમ્બર બની ગયો છે ભલે. દૂધ ના આપે પણ ઘરની. ચોકીદારી અને વફાદારીમાં તેનો કોઈ જવાબ નથી જ્યારે હું ઓફિસેથી થાકીને આવું ત્યારે એની. પૂછડી પટપટાવીને મારા અડધો તણાવ દૂર કરી દે છે.
ઓહહ. પ્રાણીઓ પાસે તો. બોલવાની શક્તિ નથી એ. પણ લાગણી તો માણસ કરતા વધુ હોય છે. તો પેલાના જમાનામાં તો ઘોડા અને ઊંટ પણ મુસાફરી માટે કેટલા કામ આવતા હતા એમ.
હા અને બકરી પણ જેને ગરીબીની ગરીબની ગાય કહેવામાં આવે છે ઓછા ખર્ચામાં દૂધ આપે ખરેખર આ પાલતુ પ્રાણીઓ વગર મનવ જીવન અધૂરું છે મારે. મારે આવતા વેકેશનમાં તારા ગામે આવવું પડશે મારે પણ એ વાછરડા સાથે રમવું છે.
હમમ ચોક્કસ આવજે ચોક્કસ આપે સાથે મળીને ગાય ને ચા. ચરાવા જઈએ સીમમાં. તો તને તાજું દૂધ પીવડાવીશ દહીં દૂધ ને.
મને એ કહે છે કે તું આટલા બધા પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખે છે બીમાર પડે તો તને કેવી રીતે ખબર પડે એ તો બિચારા બોલી પણ નથી શકતા.
હા તો એ તો સાચી વાત છે પણ જેની સાથે આપ. મો કાઢ્યા હોય ને એની આંખો જ બહ કહી દે છે મારી તો લલી ગાય છે. છે ને સવાર ઘાસ ના ખાય ને અથવા શાંત બે બેઠી હોય છે ને તો મને તરત પડી જાય છે કે એને કઈક તકલીફ છે. અમે તરત જ પશુઓ ડોક્ટરને બોલાવી તો સરકાર તરફથી પણ પશુ દવાખાને સારી બોલાવેને તો ઈ સરકારી તરફથી દવાખાના સુવિધા મળી રહી છે.
અચ્છા એટલે જ તો કેહેવાય છે કે પ્રાણીઓ માણસ કરતા વધુ વફાદાર હોય છે અહી શહેરમાં તો લોકો પડેલા કૂતરાને જ વલા કરે વહલ કરે છે પણ રસ્તે રખડતા ગાય કૂતરાને પથ્થર મારે છે એ જોઈને મને બહુ દુઃખ થાય છે.
હા એ તો ખોટું જ છે પણ અમારા ગામમાં તો ઉનાળા માં પક્ષીઓ માટે ચબૂતરા પ્રાણીઓ માટે હવા . ને ભરેલા રાખી છે પાણીના તો ખબર ખબર છે. જયારે ચોમાસું બસે ને ત્યારે લીલું ઘાસ સુ ઉગી ને નીકળે ત્યારે ગાયને ભેસ ન આનંદ જોઅ જોઅ‌‌ જેવું છે. એમને પણ પ્રકૃતિ સાથે રહેવું ગમે છે ગાયો ભેસો.
અચ્છા ગીતા પેલા બળદોની જોડી ધવલ અને શેરુ હજુ છે મને યાદ છે નાનપણમાં હું એમની ઉપર બેસીને ખેતરે જ તી હતી.
હા અરે હા એ બને તો હવે ઘરડા થાય છે એટલે અમે એમની પાસે કામ નથી લેતા પણ એમનું સાચવી છે એમને આખું આ જો આનું આખું જીવન અમે કા કામીને આપ્યું એને તો હવે એમને નિરાંત જીવન હક છે. ઘણા લોકો દૂધ આપતી બંધ થાય એટલે ગાય કાઢી મુખી છે. પણ એ તો બહુ પાપ છે ને.
તારી વાત એકદમ સાચી છે પશુધન એ ફક્ત મિલકત નથી પણ પરિવાર છે મને યાદ છે મારી મમ્મી કહેતી કે ગાયની પહેલી રોટલી કાઢવી જોઈએ એ સંસ્કાર હજુ હું શહેરમાં પણ પાડું છું.
વાહ એ જાણીને બહુ મને આનંદ આવ્યો કે તે પશુઓને રાખવા એ માત્ર આર ફાયદો નથી એનાથી ઘરમાં એક અલગ જ પ્રકારની સકારમાત્મક રહે છે. નાના બાળકો પણ પ્રાણીઓ સાથે રમીને જવાબદારી અને પ્રેમ શીખે છે.
સાચું છે તારા ઘરે ઘોડા પણ હતો ને તે એના વિશે તો કહે
હા હા. એ ઘોડી તો કેસર તો ગર્વની વાત છે લગ્ન પ્રસંગ કે મેણ નો ઓકે. કેસરની ચાલ જોવો લોકો ઉમટી પડે છે. ઘોડો પાડવો એ તો સાહસ અને ઠાઠ ની વાત છે અને ખવડાવવામા બધા મને જણા પણ આપવા પડે એને પછી એની માવજત ઘણી માંગી લે છે.
બાપ રે આટલું બધું મને તો એમ હતું કે ખાલી ઘાસ ખાતા હશે ખરેખર તારી આ વાતો સાંભળીને મને લાગે છે કે હું પણ ગામડે આવીને રેવા લાગુ.
તો છોક બસ આવી જા ને અમારા ઘેર તારા માટે તો આંગણું હંમેશા ખુલ્લું છે આપણે સાથે મળીને છાસ વલોવશું અને તાજું માખણ ખાઈશું.
તારી આ બધી વાતો સાંભળીને મને ગયા વર્ષની મારી કચ્છની મુલાકાત યાદ આવી ગઈ ત્યાં મેં પહેલી વાર આટલી નજીકથી ઊંટ જોયા હતા.
અરે વાહ. ઊંટ તો રણનું વાહણ છે. કચ્છમાં તો રબારી ભાઈઓ ઊંટ ના મોટા ટોળા રાખે છે તને ખબર છે કે ઊંટ ઊંટની ઊંટનું દૂધ સ્વાસ્થ માટે કેટલું ગુણકારી માનવામાં આવે છે જે
હા મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસ કે નાના બાળકો માટે એ ખૂબ જ ફાયદાકારક છે પણ
પસ એના પગના તળિયાને ગાદી જેવા હોય છે એટલે. કે રેતીમાં ખૂબતા નથી અને એ તો દિવસ સુધી પાણી વગર ચાલી શકે છે કેટલા દિવસ સુધી આપણા પૂર્વજો તો માલ સમામાં હેરફેર માટે ઉ ઊંટવાળી ની ઉપયોગ કરતા આજે પણ સરહદ પર આપણા જવાનો ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરે છે.
અદભુત છે પણ મને તો સૌથી વધુ આકર્ષણ હાથીનું હાથીનું છે જય્યારે મંદિરમાં કે કોઈ મોટા વરગોડામાં હાથી નીકળે ત્યારે એની ભવ્યતા જોઈને આખો અંજાઈ જાય છે.
હાથી હાથી હાથી તો ગજરાજ કેવાય ને. એ બુદ્ધિશાળી અને ખૂબ જ સ્વદેશશીલ પ્રાણી છે જૂના જમાનાનો તો રાજા મહારાજા હાથી પર અંબારી બાંધીને નીકળતા. આજે પણ જગન્નાથજીને રથ યાત્રા મહ હાથીનું સ્થાન સૌથી આગળ હોય છે.
સાચું છે પણ મને ક્યારે વિચાર આવે છે કે આટલા મોટા પ્રાણીને પાડવું કેટલું અઘરું હશે એનો ખોરાક તો જો આખા ઝાડ ના ઝાડ ખાઈ જાય.
આ તો હાથીને પાળવો એ કોઈ નાની વાત નથી એના માટે તો હાથથી રાત ના જોઈ એની ભાષા સમજી શકી હાથીને તો દરરોજ નવડાવવો પડે અને શેરડી અને કેળા બહુ વેચે એને હાથ ને પણ એક વાત છે હાથી ક્યારે કોઈનું વેર ભૂલતો નથી. અને એની યાદાશક્તિ ગજબની હોય છે હો.
એટલે જ તો કેહેવાય છે ને કે હાથી જીવતો લાખનો અને મરેલા સાવ લાખ સવા લાખનો આ બધા પ્રાણીઓ આપણી સંસ્કૃતિ મને અને પરંપરા સાથે વણાયેલા છે.
હા ચોક્કસ ચોક્કસ. ગાય આપડી માતા છે ને ઊંટ રણનો સા છે અને હાથી આપડી સહન છે ભલે આપણેે આધુનિક બનીએ પણ આ મુગા પસ હું પ્રયત્ન પ્રેમ ઓછો ના થવો જોઈએ.
સાચી વાત છે તારી સાથે આટલી લાંબી વાત કરીને મને આજે ઘણું નવું જાણવા મળ્યું હવે તો બસ મારે જલ્દી તારા ઘરે આવીને આ બધું નજરે નજર જોવું છે.
હમ.
અને પ્રાણીઓ તો ઘણી વાતો થઈ પણ મને કે કે તારા આંગણામાં સવારે પક્ષીઓના કલરવ કેવા લાગે છે અહીં શહેરમાં તો માંડ એકાદ ચકલીનો ને કૂતરો જોવા મળે છે.
હા અરે સવારની તો વાત જ નિરાળી છે અમારે ત્યાં સુરજ ઉગી ગ પેલા તો ચ કલીઓ ન ચીચી શરૂ થઈ. છે તને ખબર છે હવે તો લોકો ચકલી બચાવો અભિયાન ચલાવે છે. તને ખબર છે પણ અમારે સુજી દાળિયામાં અને છલીઓમાં ચકલીઓ માળા બાંધે છે હજી. ને અમે ચણ નાખીએ અમારો રોજનો નિયમ છે આ.
વાહ અને પેલો મોર ગામડામાં તો મોરના ટવકા સાંભળવાની કેટલી મજા આવે છે.
હા હા હ ચોમાસું બેસ ને એટલે વાડી માં મોર કળા કરે અને ધનના જોઈને મન પ્રસન્ન થઈ જાય. મોળ તો આપણું રાષ્ટ રાષ્ટ્રીય પક્ષ છે. અને એ હિસાબ થી આપ આપડી રક્ષક પણ કરે છે સાપ થી. જ્યારે એને પાંખો ફેલાવે નાચે છે. ત્યારે લાગે કે સાક્ષાત કુ કુદરત ધરતી પર ઉતરી આવ્યા છે.
ઓ મને પેલા પોપટ બહુ ગમે છે નાનપણમાં એ એક પોપટ પાડ્યો હતો જે મારું નામ બોલતો હતો.
હા હા પોપોટ તો બહુ ચતુર હોય છે. એને મરચાં અને જામફળ બહુ ભાવે છે. પણ હવે મને લાગે છે ને પક્ષીઓને પાજરામાં પૂરવા કરતા તેમમને આકાશમાં મુક્ત તો વધારે સારું હોય છે.
હા તારી વાત તો સો ટકા સાચી છે પાંજરું ભલે સોનાનુંું હોય પણ આઝાદી તો આઝાદી જ છે તને યાદ છે આપણી માસી માસીના ઘરે એક કોયલ રોજ બપોરે ટવકા કરતી હતી એના અવાજ સાંભળીને આખી બપો ઉપ મીઠી લાગતી.
હા હા સાચું સાચું હ. સાર મને કામ છે એટલે હું હવે તમે બીજી વખત વખત ફોન કરીશ હા.
હા હા સારું ચલ જય માતાજી.
જય માતાજી.